હલો રે છે હા નમસ્કાર હા નમસ્તે નમસ્તે
હા તો આજે આપણે ભાર ભારતના અલગ અલગ મંદિરો વિશે વાત કરીશું.
હા તમારો ટોપિક ખુબ જ સરસ છે.
હા ભ ભારતી ભારતીય સંસ્કૃતિ ના ગોર ગૌરવનું પ્રતિક એ ભારતના મંદિરો છે. આપણા આપણા દેશમાં ઘણા બધા અલગ અલગ સ્થળે અલગ અલગ પ્રાચીન મંદિરો આવેલા છે જે ખૂબ જ જૂના અને ઘણા સમયના પ્રાચીન છે. ભારત ના મંદિરો દરેક દરેક સ્થળે દરેક મંદિર અલગ અલગ અલગ અલગ સમયે સમયે બાધ વામાં આવેલા હોય છે. આપણા હાથના આગ્ર ભાગમાં લ ની મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન ગોવિંદનો વાસ છે તેથી સવારે પોતાના હાથ ના દર્શન કરવાથી શુભતા પ્રાપ્ત થાય છે.
હ
ભારતને વિશ્વમાં દેવભૂમિ પુણ્યભૂમિ અનેસંસ્કૃતિ પ્રવૃતિ ની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અહી હર હજારો વર્ષોથી જૂના પુરાણા મંદિરો છે અને મંદિરો માત્ર પૂજાના સ્થળો જ નથી પરંતુ જ્ઞાન, કલા, સંસ્ સંસ્કૃતિ સેવા શિક્ષણ અને સમાજ જીવનના કેન્દ્ર રહ્યા છે. મંદિર એ એવી જગ્યા છે જ્યાં મનને શાંતિ મળે છે. આત્મા ને શક્તિ મળે છે અને જીવનને સાચી દિશા મળે છે. ઘણા બધા મંદિરો અલગ અલગ હોય છે.
હા તમારી વાત ખુબ જ સરસ છે અને તમે મંદિર વિશે કીધું એટલે મને મને ખુબ જ જાણવા પણ અને જાણવાનું ખૂબ જ જિજ્ઞાસા છે. અને કેવા મંદિર વિશે આપડે આગળ વાત કરીએ તો મંદિરે ભગવાન ની ઉપાસના પ્રાર્થના અને આત્માંથી તેની શાંતિનું પ્રતિક અને પવિત્ર સ્થળ છે હિન્દુ ધર્મમાં મંદિરોનું ખૂબ જ મહત્વ છે. લોકો મંદિરમાં જઈને ભગવાન ના દર્શન કરે છે. પૂજા અર્ચના કરે છે અને આશીર્વાદ મેળવે છે ખાસ કરીને મંદિર વિશે આપડે વધુ વાત કરીએ તો મંદિરમાં જ્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત હોય તેને ગૃહ ઘએ ગર્ભગૃહો કહેવાય છે અને આપડે જ્યાં બેસતા હોઈએ છીએ જ્યાં ભક્તો બેસીને પ્રાર્થના કરતા હોય છે તેને મંડપ કહેવામાં આવે છે. અને આપણે હજુ વાત કરીએ મંદિરો વિશે તો આપણા ભારતમાં જે ઘણા બધા એવા મંદિરો છે. તમે પણ મંદિર વિશે થોડું જણાવશો.
હા મંદિ મંદિર શબ્દો ના અર્થ થાય છે કે મનને સ્થિર અને પવિત્ર બનાવનાર સ્થાન.
મંદિર એ માત્ર એક પૂજા નું સ્થાન જ નથી ત્યાં આપણને આપણું મન સ્થિર હોય છે અને આપણા મનને શાંતિ પણ મળતી હોય છે. જ્યારે માણસ મંદિર જાય છે ત્યારે માત્ર ભગવાન ના દર્શન અજ નથી કરતા. પરંતુ પોતાના મનના અહંકાર ક્રોધ ઈર્ષા અને લોભને પણ ભગવાનના માં ચરણોમાં માં અર્પિત કરતો હોય છે.
ભગવત ગીતામાં ઘણા બધા શ્લોકો લખવામાં આવ્યા છે. આ શ્લો આ શ્લોકો આપણને ધર્મ અને સદાચાર ના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભારત ભારતના મંદિરો મંદિરો નો ઘણો બધો ઈતિહાસ છે અને તે ભણવામાં પણ આવતો હોય છે. ભારતમાં હજારો વર્ષ પહેલાથી મંદિરોનું નિર્માણ થ થતું આવ્યું છે. વૈદિક યુગ થી લઈને ગુપ્ત કાળ ચાલુ ચાલુ કિયા ચોર ચોર પાડિયા. હ હોઈસર સોલંકી અને વિજયનગર સામ્રાજ્ય. સુધી દરેક રાજવંશે ભવ્ય મંદિરો બનાવ્યા હતા. આ મંદિરોમાં માત્ર ધાર્મિક ભાવના જ નહીં પરં અદ્ભુત શિલ્પ કલા, સ્થાપત્ય, વિજ્ઞાન અને ગણિત. નું જ્ઞાન પણ જોવા મળે છે. ભારતના ઘણા બધા પ્રસિદ્ધ મંદિરો છે. જેમ કે સોમનાથ, સોમનાથ મંદિર એ ગુજરાતમાં આવેલું છે. સોમનાથ બાર જ્યોતિર્લિંગ માંથી પ્રથમ માનવામાં આવે છે. અનેક વખત આ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યા હતા. છતાંય દરેક વખતે તે ફરી ભવ્ય રીતે ઊભું થયું હતું. આ મંદિર ભારતની અડગ, આસ્થા અને અવિનાશ સંસ્કૃતિનું પ્રતીક છે એના પછી કાશી વિશ્વનાથ મંદિર એ વારા વારાણસી સી માં આવેલું છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર કરોડો ભક્તોથી. આસ્થાનું કેન્દ્ર કાશી નું નામ. સાંભળતા જ ભક્તિ અને આ આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. એના પછી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા. આ મંદિર અયોધ્યામાં આવેલું છે અને અયોધ્યાને પવિત્ર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો.
ભગવાન શ્રીરામ ના જન્મ સ્થળ પર આવે જો આ મંદિર સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે ગૌરવનું કેન્દ્ર છે. શ્રીરામનું જીવન સત્ય, કર્તવ્ય અને આદર્શ જીવનનું પ્રતીક છે. શ્રી રામ એ. એ પોતાના પિતા પિતાના. અજ્ઞાનું પાલન કરવા માટે ચૌદ વર્ષ વનમાં પણ રહ્યા હતા. અને તેમની સાથે તેમના પત્ની સીતા અને લક્ષ્મણ પણ ગયા હતા.
અને એના પછી જગન્નાથ મંદિરે. અહીં ભગવાન જગન્નાથ, બળભદ્રા અને સુભદ્રાજીના. દર્શન થાય છે વિશ્વ વિખ્યાત વી ખ્યાત રથયાત્રા લાખો ભક્તોને આકર્ષે છે.
અને જગન્નાથ મંદિર. મંદિરની ઘણી મોટી યાત્રા પણ કાઢવામાં આવતી હોય છે.
હા ખુબ જ સરસ તમારી વાત મને જાણીને ખુબ જ મને ઘણું બધું જાણવાનું મળ્યું છે અને તમે જે મંદિરો વિશે વાત કીધી એ મને ખુબ જ. વધુ એમાંથી જાણવા મળ્યું છે ખાસ કરીને જે આપણે જે બદ્રીનાથ છે. જે સોમનાથ મંદિર છે, કાશી વિશ્વનાથ મંદિર છે. તિરુપતિ બાલાજી મંદિર છે. અને જગન્નાથ મંદિર અને કેદારનાથ મીનાક્ષી મંદિર છે. ઘણા બધા જે પ્રાચીન મંદિરો છે એના વિશે તમે વાત કીધી અને ખાસ કરીને આપણે આ જોવા જઈએ તો જે આપડે સોમનાથ સોમનાથ બાર જ્યોતિર્લિંગ માંથી આ સોમનાથ સોમનાથ બારમુ જ્યોતિર્લિંગ સોમનાથ બારમું જ્યોતિર્લિંગ એ ધરાવતું હોય છે અને એ પણ ખુબ જ આપણને ગર્વની વાત છે કે ઘણા બધા જે પ્રવાસીઓ હોય છે એ લોકો અહિયાં આવતા હોય છે. અને આપણે જોવા જઈએ તો કેદારનાથ કેદારનાથ પણ ઘણા બધા યાત્રીઓ જતા હોય છે પરંતુ કેદારનાથ માં જવા માટે આપણને ઘણી બધી મુશ્કેલીઓ નડતી હોય છે જેમ કે જે બરફ વિસ્તાર હોવાથી ત્યાં આપણે ખૂબ જ સા સંભાળીને જેવું પડતું હોય છે અને આપણે હજુ પેલું હા રામ મંદિર વિશે આપણે વાત કરીએ તો રામ મંદિરે ખૂબ જ આપણે ભગવાન રામ મન ભગવાન રામ નામ જે વનવાસ કર્યો હતો અને ત્યારબાદ એમનું બ બધું ત્યાંય સમર્પિત છે અને રામ મંદિરે એ આખા ભારતનું સૌથી આકર્ષિક કેન્દ્ર બની ગયું છે અને આપણે જે ગુજરાતમાં જવા જઈએ તો ઘણા બધા જેવા મંદિરો છે. જ્યાં આપણને ખુબ જ નવું નવું શીખવાનું મળતું હોય છે અને ખાસ કરીને પાલીતાણા જે પાલીતાણા છે ત્યાં ઘણા બધા મંદિરો આવેલા છે અને પાવાગઢ પાવાગઢ માતા કાલિકા નું મંદિર છે અને આપણે હું હજુ તમને એક એવું મંદિર બતાવવા એના વિશે જણાવવા માંગુ છું જેમ કે ચોટ ચોટીલા તો છે જ પરંતુ જે ગબ્બર ગબ્બર માતા એટલે ગબ્બર પર્વત બહુ મોટો પર્વત છે આખો એક પથ્થરનો છે અને ત્યાં ઉપર ટોચ પર એક દીવો સળગાવવામાં આવે છે અને ત્યાં જવા માટે આપણે રોપ-વેની પણ સુવિધા છે અને ચાલતા સીડી સીડી દ્વારા પણ આપણે જઈ શકીએ છીએ તો એવા સ્થળોએ આપણે જવું જ જોઈએ અને આપણે ખાસ કરીને જે સાઉથ સાઉથ સાઉથ બાજુ આપણે જઈએ તો એ બાજુ પણ ઘણા બધા જે મંદિર છે તેમાંથી જે લોકોનું જે આકર્ષિત કેન્દ્ર હોય છે તે એ છે જગન્નાથપુરી છે અને મીનાક્ષી મીનાક્ષી મંદિર છે અને આ વાતને આગળ લઈ જતા તમે થોડું વધુ સમજાવશો
આપણા આપણા ભારત દેશમાં ઘણી બધી સંસ્કૃતિઓ છે અને પ્રાચીન કાળના ઘણા બધા મંદિરો પણ છે જે પથ્થરોથી કોરીને બનાવવામાં આવેલા છે. જેમ કે મીનાક્ષી મંદિર કેદારનાથ બદ્રીનાથ દ્વારકાધીશ મંદિર અક્ષરધામ વગેરે જેવા મંદિરો ખુબ જ પ્રાચીન સમયના છે. આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને સ્થાપત્યનું અદ્ભુત પ્રતીક છે અહીં અલગ અલગ મંદિરો આવ્યા છે. તો મિત્ર આપણે આપણા વિષયને અહી સમાપ્ત કરીએ